હા આવે છે. તો આજે આપણે સેના વિશે વાત કરીએ, તમને ખબર છે?
આજે આપડે સફળ વ્યક્તિના કેવા ગુણો હોય છે. એના વિશેની થોડી વાત કરી
હા ઓકે તો તમે જણો છો કે કેવા વસ સફળ વ્યક્તિમાં કેવા ગુણ હોવા જોઈએ?
મરમ હ મરમ પ્રમાણે તો ત વિચારી તો સફળ વ્યક્તિ બનવા માટે સૌથી પહેલો ગુણ તો હમ મહેનત જ છે, કારણ કે મહેનત વગર કશું થતું જ નથી. કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે પ્રગતિક કરવી હોય, પહેલે મહેનત કરવી જ પડશે એના એના માટે
હા એ વાત તો તમારી સાચી જ છે, કે મહેનત કરવી હોય તો મહેનત કરી તો જ આપડણે સફળ થઈ શકીએ, અને ઘણા લોકો પણ આજે જોયુ છે, તો સખત મહેનત કરતા હોય છે. તો એ સફળ ક્યારેક ક્યારેક એમને સફળતા નથી મળતી તો એના વિશે તમારૂ શું કેવું છે.
હ એની પાછે એનો જો આત્મવિશ્વાસ જો મજબૂત હોય ને તો પણ અને જો સફળતા મેળવવામાં થોડી માલ લાગે છે. હ પછી સફળ સફળ મળી જ જાય છે, એને
હા એ વાત તમા મારી સાચી જ છે. તો હું એમ કતો હતો કે આપણેે જો સફળ વ્યક્તિ બનવ હોય. તો આપડે શું શું કરવું જોઈએ.
પેલા તો મહેનત કરવી જ જોઈએ પણ એના પાછળ આખું આયોજન કરવુ જોઈએ. જો ખાલી એમનેજ મહેનત કરશુ તો એને સફળ થવાના જ નથી આપડે એ જો આપડું આયોજન મજબૂત હશે ને પછી જો આપડે નુ મહત્ત્વ એમ મહેનત વધારે કરશ ને તો એની સમયની કદર એની એના પાછળ થશે અને એયા પણ લક્ષ સુધી પહોંચી પણ શકુ એના માટે
હા, તો શુ તમારા માટે મહેનત સફળતા માટે જરૂરી છે, એવુજ કહેવા માંગો છોને તમે
હા, એ તો છેજ ને
તો પછી જે ઘણા લોકો જે મે તને પહેલા પણ મહેનત કરે છે, એના પરિણામ નથી મળતુ તો એ લોકો માટે શુ
પણ એવુ મેં સાંભળ્યુ છે, કે જે બધા મહેનત કરતા હોય, છેને. તેમની કાક ને ક ભોલો થતી હોય તો લોકો શું હોય. ભૂલો મથી પણ પોતાની ભૂલ સુધારતા હોય છે. અને થોડી વાર લાગે અમુક એવું પણ થતુ હોય, કે આપડ આપે ભૂલ થતી હોય, ને તો પછી એનાથી આપ કાંક શીખવા મળતું હોય. ભલે તુ વાર લાગેશ સફળ થવાવામા પછી આપણને સારુ એવી સફળતા મળી જતી હોય છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે, કે સફર થવામાં વાલ લાગે પરતુ સફ બધા વ્યક્તિને પોતાના કર્મનુ ફળ મળે છે, એમ જ ને
હા, એ તો મળે જ છે.
હા તો હુએમ કહેતો હતો કે જો આમાં મે સાંભળ્યું છે, કે સફળ થવા માટે પહેલા તો વ્યક્તિએ, પોતાના ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ બરોબર કે એ કરી શક કે નહી કરી શકે જો હવે પહેથી મનથી જાળ જાય તો પછી એમાં સફળ થઈ શકતુ નથી મારુ એવું માનવુ છે તમારું શું કેવું છે, એના વિશે
હા, એ તો વાત સાચી જ છે, અને જે સફળ વ્યક્તિ છે એનુ દરેક કામનુ આયોજન કરેલુ હોય છે, અને કોઈ પણ પગલુ લે નહી એ એક એક પગલું ચારીને આગળ વધતો હોય છે. જો ઉતાળણ કરતા હોય તો ઉતાવણ કરવાનું આવવું જોઈએ મારા ખ્યાલથી. જો આપડે ઉત્તારણ કરશુ નિર્ણય લેવામા તો આપડ ભવિષ્યમા આપ તકલીફ જ થવાની એ સફલ વ્યક્તિ હોય ઈ કોઈ પણ કાર્યમાં વિચારીને આગળ વધતો હોય છે. એથી કરીને વ્યક્તિ કોઈ પણ તકલીફ આગળના પડે ભવિષ્યમાં.
હા, તો મેં એવું પણ સાંભળ્યું છે કે સફળ વ્યક્તિ હે ને સમય નું સંચાલન બો સારી રીતે કરતો હોય છે તો તમારું એના વિશે શું કેવું છે?
હા, એમ આજ તમારી સાચી છે કે બસ કોઈપણ કાર્ય સમયના આધીન કરશું તો ભવિષ્યમાં આપણને એનું કામ સમય થી પહેલા વધી જશે અને તું કામ સારું પણ થશે અને એનામાં આપણને સફળતા પણ મળી જશે.
હા, એ વાત તો તમારી સાચે છે પરંતુ જયારે નિષ્ફળતા મળે તો શું એ નિ સફળતા એ સફળતાનો ભાગ હોય છે ભવિષ્યમાં આવ આવનારી સફળતા માટે.
પણ પછી આપણને ભાવિષ્યમાં એનામથી કાકને શીખવા મળતું હોય છે. હા, આપણને સફળ થવામાં તો વાલ લાગે પણ એમાંથી આપને કાકને શીખવા મળે જેથી કરીને ભવિષ્યમાં વધુ મહેનત કરી અને એના પાછળ સારા કામો કરીએ.
હા. એ વાત તો તમારી સાચી છે કે આપડે વધુ મહેનત કરીએ તો આપણને કોઈ પણ થવાથી ના રોકી શકે બરોબર. અને એમાં એ એવું પણ સાંભળ્યું છે કે સ્કૂલોમાં એમાં શીખવામાં આવે છે શી પકડાવામાં આવે છે કે જો તમારે સફળ થવા હોય તો સૌથી પેલા તમારે શિસ્તબદ્ધ થવું પડશે તો એના વિશે તમાર શું કેવું છે?
હા, એ તો વાત તમારી સાચી છે જો આપડામાં શિસ્ત ન હોય તો પછી ત કોઈ પણ ગામ સારી રીતે નની કઈ. કરી નહી શકે, જો સવારે બધા એવું હોય વિચારતા હોય કે, પૈસા સાાંજથી મોડા ઉઠીએ, આપડે ક્યાં ઉતાવળ છે, બધું કામ કર કામ થવાનું છે. એવું ના થવું જોઈએ, સવારે આપડો જે ટાઈમ છે. એમ ઉઠી જવું જોઈએ. આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય તો, એના પાછળળ કામ કરવું જ જોઈએ. ટમ પ્રમાણે કે, આપણે મળવાનું ટાઈમ ટુ ટાઈમ ભણી લઈએ કે પછી આપણે ફોન પણ જોવાય એવું નથી હોતું, ફોન ના જોવાય. પણ કોઈ પણ કામ હોય, બધું ટાઈમસ કરવું જોઈએ. એથી ગઈને આપડી બધી. ઈતા હે, જે આપે તમે કીધું હમણાં એ બધું જાળવાય.
હા, એ વાત તો તમારી સાચી જ છે. ચલાવવા માટે આપડે બધાનું. મતલબ કે, સંચાલન કમ્પ્લીટ આપણેે કરીએ ને, તો આપણેે સ તો ત પાંજ આળવી શકે.
અને પછી હમણા તમે કીધું કે, સફર થ પડે તો એક. એ વસ્તુ નથી મળતી, એના માટે આપણે સતત મહેનત કરવી પડશે. એ આપડે થોડો ટાઈમ પણ આપવો જોઈએ, એના પાસે અને આપડો નો વિશ્વાસ આપણા બધા વિચારો બધા. પ્રકારરનાત્મક નાખવા જોઈએ, જેથી કરીને. અરે થોડી વાર લાગશે, પણ આપડે સફળતાને મળી જશે.
હા, એ તો છે, અને તમારું જો ઈમાનદારી સફળતા માટે. કેટલી જરૂરી છે, તમારા માટે આના વિશે શું કેવું છે તમારું?
મારા ખ્યા તો આપડે ઈમાનદમ. બનવું જ જોઈએ. કારણ કે જોડે ઈમાનદાર હશું, તો કોઈ પણ બિઝનેસ હશે વિષય. એના સારા એવા ફાયદા જ થવાના કારણ કે એમાં કાંઈ ખોટું નથી. કેમ કે એટલા જ વ્યક્તિ છે જે ઈમાનદાર નહીં. બિઝનેસમાં પણ ખોટું કરતા હોય છે. ભણવાની અંદર પણ ચોરીને બધું કરી પાસ થઇ જતા હોય છે. ને એમના માં ઈમાનદારી હશે તો ભલે હમણા હમણાં થોડી વાર લાગશે. સફળ થવામાં પછી પાછળ જતા એને સારી એવી સફળતા મળી જશે.
હા એ વાત તો તમારી સાચી છે કે પાછળ જતા એને સારી એવી સફળતા મળી જશે બરોબર. તો તમારું હું એમ પૂછતો હતો કે જો આપડે સકારાત્મક વિચાર રાખીએ તો એ કેટલા જરૂરી છે આપણને સફળતા મેળવવામાં મદ મદદરૂપ થાય આપણે સકારાત્મક વિચારીએ તો?
હકારાત્મક વિચારીએ ને આપડે તો હમણાં નહી પણ ભવિષ્યમાં આપડે હહ લાંબા ટાઈમ પછી પણ એ આપણને સફળતા મળે છે. થોડી વાર લાગે છે. મળેલી જે સફળતા હોય છે એની લાંબા સમય સુધી ટકી જ ને છે. એથી કહીને આપણને ફાયદો જ થાય છે.
હા એ વાત તો તમારી સાચી. અને તમારા મતે વ્યક્તિ સફળ થઈ ગયો એમ ક્યારે કહી શકાય?
વ્યક્તિ કદી સફળ થતો જ નથી મારા ખ્યાલથી તો કારણ કે એને કાક ને કાક શીખવાની જરૂર જ હોય છે. અને એનું પોત નું હોય કરી જ નથી શકતો. કાર કે એના કાક ને કાક તો ખામી હોય છે એવું બધા કેતા હોય છે એવું મેં સાંભળ્યું છે. કર વ્યક્તિ સફન નથી હોતો. એ એવું બધા જ કેહેતા હોય છે. પછી મને કોઈ આઈડિયા નથી એના વિશે. અને એમ પણ કેતા હોય જેમ પરિવાર સાથે હોય તો એમ વ્યક્તિ વધુ સફળ માને છે.
હા એ વાત તો સાચી જ છે. અને ઘણી જગ્યાએ આપણે ઇન્સ્ટામાં, રીલસોમાં ને એવું બધું જોયું છે કે પત્ની હોય એ સફળતાની ચાવી છે આપણા માટે તો એના વિશે તમાર શું કેવું છે?
હા એવું પણ મેં સાંભળ્યું છે કે કોઈ પણ કામ કરી એને પાછળ એનું કારણ કે એ આપડી સાથે હોય તો આપણને સારા એવા કામો કરવામાં મ મદદરૂપ મળી જાય. અને બીજું કે પરિવારમાં ટેન્શનને એ બધી હોય તો આપણા બધા વિચારો પણ એવા નેગેટિવ આવતા હોય. પણ પરિવાર જ જો આપણી સાથે હોય તો આપડું એટલું ટેન્શન ઓછું થઈ જતું હોય અને આપડે કામમાં સારી એવી મહેનત કરી શકીએ.
હા એ વાત તમે કીધી એ બરોબર છે. પરંતુ મારું એવું માનવું છે કે મેં જે જોયું છે ઓમ મને ખબર તો નથી પરંતુ ઈન્સ્ટામાં, રીલ્સોમાં ને એમાં જોયું છે બરોબર. તો એમાં એવું આવે છે કે જે સ્ત્રીઓએ એ સફળ પુરુષની પાછળ જ રહેે છે. એવું હોતું નથી કે સફળતા એ પુરુષ ના મળે છે. જ્યાં સ્ત્રી હોય છે એની સાથે. એની જગ્યાએ સ્ત્રી જેવા પુરુષને પસંદ કરે છે જેને જે સફળ થઈ ગયેલો તો એના વિશે તમારું શું કેવું?
હા એતો વાત તમારી સાચી જ છે. એ જે સફમ બોરૂ છે એની બછળ જ લે છે એ પેલા એવું માનવામાં જ આવતું કે જે સફર મોરું છું એને બસ એનું મહત્વ હોય છે પણ એમ બધું ઊંધું થતું જાય છે પેલાના બધા વિચારો પણ એવા હતા
હા એટલું હા ઓકે ચાલો બાય
હમ્મ